બોલો
કેમ છો
બસ મજા આવેમાં
તબિત પાણી કેવું બરાબ જ ને
હા બરાબર તમારી તબિયત કેમ છે
હા બસમા
કઈ નહી આપડા દેશમાં આ ઋતુઓમાં કેટલી વિવિધતા જોવા મળતી હોય છે ને
આ સાચી વાત છે ઘણી બધી ઋતુઓ હોય જ ને
હા આમ કુદરત ની સૌથી સુંદર ભેટો માની એક ભેટ કઈ એમ તો એ ઋતુઓની વિવિધતા જો આખો વર્ષ આમ એક જઋતુ ૂરે તો જીવન કેવું આમ નિરસ બની જાય છે ખાલી આખો વરસ ઉનાડું ઉનાડું ઉનાળું ચોમાસ ચોમાસું ચોમાસું તો આપણને એટલી મજા પણ ના આવે પણ આમ ઉનાળો ચોમાસું શિયાળો વસંત અને અન્ય ઘણી બધી ઋતુઓ છે એ આપણા જીવનમાં નવો ઉત્સાહ નવા રંગો અને નવી તાજગી લઈને આવ હોય આમ દરેક ઋતુનુંું પોતાનું આમગવું સૌંદર્ય અને મહત્વ હોય છે
સાચી વાત છે તો તમારી
હા અને ભારત પણ આમ વિવિધતા નો દેશ છે અહિયાં ભાષા સંસ્કૃતિ અને તહેવારોની જેમ જ આપણે ઋતુઓ ની પણ વિવિધતા જોવા મળતી જ હોય છે અને ઋતુ પરિવર્તન માત્ર હવાન બદલતું નથી હવામાન બદલતું નથી પણ આપણા જીવનમાં જીવન ખેતી ખોરાક તહેવારો અને જીવનશૈલી ને પણ અસર કરતું હોય છે
એક તો સાચી વાત છે અને કૂટઓ આમ આપણી જે દિવસની દૈનિક દિનચર્યા છે એના પર પણ ઘણી ઘણી બધી ઘણા બધા બધા બદલાવન આવતું હોય છે
હા એટલે વર્ષ દરમિયાન હવામાનમાં જે થતા નિયમિત ફેરફારો છે એને આપડણે ઋતુ કહી શકીએ પૃથ્વીના પરિભ્રમણ અને તેની ધરી પરના જે પર દરી ભ્રમણ છે એને કારણે જ આપણેે અલગ અલગ ઋતુઓ આવતી હોય છે અને ભારતમાં તો સામાન્ય રીતે છ ઋતુઓ જોવા મળતી હોય વસંત ગ્રીષ્મ, વર્ષાઋતુ, શરદ ઋતુ, હેમંત ઋતુ અને શિશિર ઋતુ.
હા.
હા. અને વસંત ઋતુ ને તો આમ ઋતુઓની રાણી કેતા હોય છે. એના એ હા બોલો બોલો.
સાચી વાત છે એમ.
હા એટલે વસંતઋતુમાં વૃક્ષોમાં નવા પાન આવતા હોય છે રંગબેરંગી ફૂલો ખેલતા હોય છે. વાતાવરણ એકમ સુ એકદમ સુખદ બની જાય છે. અને ખેડૂતો માટે પણ આ ઋતુ એકદમ આનંદદાયક હોય છે.
સાચી વાત છે પરંતુ, હવે ગ્લોબલ વોર્મિંગના લીધે ઘણી બધી એ સ્તુઓ ક્રમશર નથી રહી. હવે આ આપડે જાણીએ છીએ કે ગમે ત્યારે વરસાદ આવે છે અને ગમે ત્યારે પાછું એટલી વધારે ગરમી પડે છે અને હવે તો અ ઉનાળામાં પણ જરૂર કરતાં વધારે ગરમી પડે છે આ વખતે તમે જોયું હશે કે ખૂબ જ વધારે ગરમી હતી.
હા ઉનાળામાં તાપમાન ખુબ જ વધી જાય છે. એમના ફાયદા એ છે આપડે આમ ઉનાળા માં કેરીઓ, તરબૂજ એ જે અન્ય ફળો છે જે ઉનાળા માં જ આપણને મળે. એ ખાવા મળતા હોય છે પછી શાળાઓમાં પણને ઉનાડું વેકેશન મળતું હોય છે. અને આપણને ફરવા જવાની તક પણ મળતી હોય છે વેકેશનમાં. પણ સામે જોઓ તો એના ગેરફાયદા પણ છે કે વધારે ગરમી બહુ જ ગરમી હોય. પાણી ની અછત તઈ બુ બહુ હોય એક અને લૂપ પણ આપણને લાગવાનું પય રે કારણ કે અ ટેમ્પરેચર જ જેટલું બધું વધી ગયું છે ને. આજ પેલા તો એટલું નતું. પણ હાલ પ્રદુષણ ના કારણે ઘણો જ તાપમાનમાં ફેરફાર જોવા મળતો હોય છે.
સાચી વાત છે પરંતુ વર્ષાદ અ વર્ષાઋતુ પણ અ ખેતી માટે ખૂબ મહત્ત્વની ઋતુ છે અને વર્ષાઋતુમાં પછી નદીઓ તળાવો અને જળાશરો એમ ભરાઈ જાય છે તો પાણી પાણી માટે ખૂબ સારું હોય છે કારણ કે અમુક જે ગામડાઓ છે એમાં આપડે જોઈએ છે કે એ લોકો પા પીવાના પાણીના સ્ત્રોત માટે અને ઘણા બધા પાણી એના જે આપડા વ્યવહારૂ ઉપયોગો છે એના માટે એ લોકો અ નદી, તળાવો અને જળાશયો પર જ નિર્ભર રહેતા હોય છે.
હા. અને ચોમાસું જીવન જીવનદાતા ઋતુ છે ચોમાસાની આપડે વાત કરીએ તો. વરસાદ થી આમ ખેતી ને જીવન મળતું હોય છે. નદીઓ અને તળાવો આપડે જોઈએ છીએ કે કેટલા બધા ભરાઈ જાય છે પછી પળી હરિયાળી બધી જ જગ્યાએ કારણ કે ઉનાળાની કાળઝાળ વાળી ગરમી ના કારણે બધા જ પ્લાન્ટસ મરી જાય છે અને સુુંકાાઈ જાય છે પણ જયારે વરસાદ પડે અને પહેલો વરસાદ પડે એના પછી પન થોડી ઘની લીલોતરી આપણને જોવા મળતી હોય છે.
હા હા અને વરસાત વર્ષાઋતુ પછી શરદ ઉહ શરદ ઋતુમાં વરસાદ પછી આકાશ પણ એકદમ સ્વચ્છ થઈ જાય છે હમણાં તો આપડે જોઈએ છે કે આકાશમાં કાળા વાદળો છવાયેલા હોય છે પરંતુ શરદઋતુમાં પછી આ કાશ પણ આખું સ્વચ્છ થઈ જાય છે અને તમે કીધું એમ હવામાન આય આનંદદાયક બને છે. અને શરદ ઋતુમાં તો બધાના. ખૂબ જ પસંદીદા તહેવારો જેમ કે નવરાત્રી અને શરદ પૂર્ણિમા જોવા મળે છે ત્યારે.
હા એ તો ઘણી સાચી વાત કીદી. પછી આપડે જો શિયાળામાં વાત કરીએ. તો શિયાળો આમ અ આરોગ્ય માટે આમ સારી ઋતુ મારવામાં. તી હોય છે કેમ કે વાતાવરણ એકદમ ઠંડુ અને સુખદ હોય છે તહેવારોની મોસમ હોય છે અને ગરમ ગરમ વાનગી ખાવાની પણ મજા આવે. અને શિયાળા માં તો લોકો સવારે કસરત કરવા પણ જતા હોય છે.
હા સાચી વાત છે અને. ત્યારે ઉત્તર ભારતમાં ઘણી બધી વાર હિમવર્ષા પણ થાય છે.
હા અને મજા પણ આવે એ સમયે.
હા સાચી વાત છે.
અને ભારત તો આપડો કૃષિ પ્રધાન દેશ છે. આગળ ને આમાં. ખેતી માં પણ અમુક વાર ઋતુઓમાં વિવિધતા જોવા મળતી હોય. જેમકે ચોમાસું ચોમાસુમાં આપણે ડાંગર કરતા હોઈય છીએ. પછી શિયાળા માં રવિ પાક થાય તો રવિ પાક કરતા હોઈએ છે. અને ઉનાળા માં પણ કેટલીક વિશિષ્ટ ખેતી થાય. તો એવી ખેતી આપણે કરતા હોઈએ છીએ એટલે આપણે ઋતુ ઓ પ્રમાણે પણ આપણે ખેતીમાં વિવિધતા જોવા મળતી હોય છે.
સાચી વાત છે અને કૃષિઓ માટે તો. અ તમે કીધું એમ ઋતુ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે ઋતુ તો પછી સંતુલન પણ જાળવે છે. અને ઋતુઓના વિવિધતાને કારણે આ આપણે દરેક ઋતુમાં વિવિધ ફળો અને શાકભાજી ખાવા મળે છે અને પર્યટનને પણ પ્રોત્સાહન મળે છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે અને ઋતુ અને તહેવારોને પણ વચ્ચે આમ અલગ જ સંબંધ જોડાયેલો છે. વસંત પંચમી લઈ લો હોળી લઈ લો ઉત્તરાયણ આપડે શિયાળા માં આવતી હોય નવરાત્રી લઈ લો તમે કીધું શરતમાં આવતું તહેવાર પછી દિવાળી એટલે ઋતુઓ પણ આમ તહેવારો પણ અલગ અલગ ઋતુઓમાં જોવા મળતા હોય છે.
સાચી વાત છે તો એટલે તમારી અને એના કારણે જે બી અ જૈવિક વિવિધતા પણ જળવાઈ રહેતી હોય છે.
હા
કારણ કે ખેડૂતોને અલગ અલગ પાક ઉગાડવાની તક મળે છે અલગ અલગ એરુ ધમાં
હા એ તો સાચી વાત છે. અને ઋતુને ખોરાકનો પણ એક અલગ જ સંબંધ છે આપણેે ઉનાળામાં છાસ લીંબુ પાણી તરબુજ એવું બધું વધારે ખાવું જોઈએ કારણ કે આપડણે ડીહાઈડ્રેટ થયા થતા બચી શકીએ છીએ. પછી ચોમાસા ચોમાસામાં આપડે જયારે સ વરસાદ પડે ત્યારે ગરમ ચા અને ભજીયા ખાવાની મજા આવે હા અને શિયાળામાં તો આપડે વિવિધ શાકભાજી થતા હોય એટલે આપડે એ બધા મિક્સ કરીને ઊંધયું બનાવ હોઈએ પછી અડદ્યા પ્યાગ છે તલ ની ચીકી છે આ ખાવાની પણ આપને મજા આવે
સાચી વાત છે તો તમારે પરંતુ હવે આબોહવામાં પરિવર્તન વતન થઈ રહ્યું છે એના કારણે ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુચક્રમાં આપણે વાત કરી એમ ઘણો ફેરફાર થઈ રહ્યો છે એના કારણે અનિયમિત વરસાદ વધીતી ગરમી અને હવે તો દુષ્કાળ અને પૂર જેવી આ કુદરતી આફતમાં પણ ખૂબ વધારો થયો છે.
હા એ તો તમે સાચી વાત હતી. માં વિવિધતા એ તો કુદરત ની આ અમૂલ્ય ભેટ છે.
સાચી વાત છે અને આ વિવિધતા જાળવી રાખવા માટે આપણે અમુક આબોહવામાં પરિવર્તન ન થાય એના માટે અમુક ઉકેલ લાવવા જોઈએ કે જેમ કે વૃક્ષો વધુ ને વધુ આવવા જોઈએ પ્રદુષણ શ ઘટાડવું જોઈએ અને પાણી અને ઉર્જાની બચત કરવી જોઈએ.
હા અને પર્યાવરણ પ્રત્યે આપણે જાગૃતિ ફેલાવી એ પણ ઘણી જ જરૂરી વાત કહેવાય. કારણ કે આપડે જાગૃત તે નહી ફેલાય તો એ પ્રદુષણ જ ઓછું નહી થાય અને પ્રદુષણ ઓ શું નહી થાય તો આપડે ઋતુઓમાં અનિયમિતતા જ જોવા મળે છે.
સાચી વાત છે અને અ કુદરતની દરેક ઋતુ આપણને કંઈક ને કંઈક નવું શીખવતી હોય છે. હવે આપણે પર્યાવરણનું રક્ષણ કરીને કુદરતી સંતુલનને જાળવવું જોઈએ.
હા એ તો સાચી વાત છે એટલે આમ કુદરત ને સાચવશો તો ઋતુઓનું સૌંદર્ય સદાય જળવાયેલું રહેશે આપડા જીવનમાંય અને દરેક ઋતુ એક નવી આશા નવો અનુભવ અને નવા જીવનનોો સંદેશ લઈને આવતી હોય છે. તો બને એટલું આપડે એ નિયમિત રે એવું કરવું જોઈએ.
સાથથ જો ઋતુઓ જેમ બદલાય છે. અને તે આપણને પણ સમય સાથે બદલાતા રહેવાનું શીખવે છે.
હા એ તો સાચી વાત છે વાંધો નહી સારું સારું ચલો પછી કોઈ દિવસ વાત કરીશું આપડે